હેલો.
કેમ છો બેન?
હું મજામાં તમે કેમ છો?
તો પણ ા વિષય છે જે વિષય પર પર આપણે ચર્ચા કરવાના છે તે છે ગુજરાતી ખાવાનું અને વાનગીઓ તો આપણે એ જ વિષય પર આજે ચર્ચા કરીશું તો તમને તો ખબર જ છે કે ગુજરાતમાં કેટલી બધી ખાવાની વસ્તુ તો આપણે એ બધી વસ્તુઓનો દૈનિક જીવનમાં રોજને રોજ એ વસ્તુઓ ખાતા જ હોઈએ છીએ ગુજરાતી ખાવાનું એ ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વભરમાં ફેલાયેલું છે ગુજરાતનું ખાવાનું એ એટલી બધી સુંદર સુંદર વાનગીઓ હોય છે જે આખા વિશ્વમાં ફેલાયેલી છે ગુજરાતી ખાવાનું વિશે તો ખૂબ જ વિગતવાર આપણે વાત કરી શકીએ છ છેએ ગુજરાતી ખાવાનું તેની સાદગી સ્વાદ અને પૌષ્ટિકતાને કારણે ખૂબ પ્રસિદ્ધ છે એ આપણે જાણીય છીએ ગુજરાતી ખાવાનો વિશે વધુ વિગતવાર માહિતી લઈએ તો ગુજરાતી ખોરાકમાં ઋતુ અનુસાર વાનગીઓ બનાવવાની પરંપરા છે ઉનાળામાં હળવું અને ઠંડક આપતું ખાવાનું જેમકે છાસ દહીં અને કાકડીનો ઉપયોગ વધુ થાય છે જ્યારે શિયાળાના સમયમાં બીજું ખાવામાં આવે છે જેમાં કે ઊંધિયું લાડીયું અડિયાનું પાક એટલે આ બધી વસ્તુઓ વધારે ખાવામાં આવે છે તેવી જ રીતે ઉનાળાના સમયમાં વધારે વસ્તુ ખાવામાં આવે છે તો એમ દરેક મોસમમાં દરેક પ્રકારના વાનગીઓ ગુજરાતીઓ દ્વારા ખાવામાં આવે છે ગુજરાતી ખાવાનું તો વાત જ અલગ છે એટલે રોજબરોજના ખોરાકમાં દાળ ભાત રોટલી શાક છાસ અને અથાણાનો ઉપયોગ થાય છે જ્યારે આ જે છાસ છે એ આપણા પેટને ઠંડક કરે છે અને પાચન વામાં પણ મદદરૂપ થાય છે અને બીજજી બાજુ ખમણ ઢોકલા ખાંડવા ખાખરા પાથરા જેવા અનેક પ્રકારના ભોજનો છે જે હળવો નાસ્તો તરીકે આપણે ખાઈ શકી છી. અને જ્યારે આપણે મુસાફરી કરતા હોઈએ તો એ સમયે પણ આપણે તે વસ્તુઓને ખાઈ શકીએ છીએ એટલા માટે જ ગુજરાતી વાનગીઓને એટલું લોકપ્રિય બનાવવામાં આવ્યું છે આપણા ત્યાંનું જલેબી ફાફડા એ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા અને ભારતના દરેક કોનામાં જલેબી ફાફડાનો કોન્સેપ્ટ એ લોકોને ખૂબ જ ગમે છે ગુજરાતી ખાવાનું એ એક માત્ર ગુજરાતમાં જ નહીં પણ દરેક રાજ્યમાં ખાવામાં આવે છે એટલા માટે જ ગુજરાતી ખાવાનું ખૂબ પ્રસિદ્ધ છે. તો તમે ગુજરાતી ખાવાની વાનગીઓ વિશે મને જરાક હજુ માહિતી આપો ને કે જે તમને ભાવે છે અને તમે શું ગુજરાતી વાનગીઓમાં તમને ભાવે છે જે તમે લે છો મને એના વિશે જણાવશો.
હા હવે હું જાણ છું ગુજરાતી ખાવાનું તેનો સ્વાદ સાદગી સ્વાદ અને પૌષ્ટિકતા ન કારણે ખૂબ પ્રસિદ્ધ છે અહી કેટલાક મુખ્ય ગુજરાતી ખાવાનું અને વાનગીઓ વિશેષ માહિતી આપવામાં આવે છે ગુજરાતી થાળી ખૂબ જ પ્રસિદ્ધ છે તેમાં રોટલી, દાળ, ભાત, શાક, કઢીઅટાણું અને મીઠાનો સમાવેશ થાય છે આ થાળી સંતુલિત આહારનું ઉત્તમ ઉદાહરણ છે ગુજરાતની લોકપ્રિય વાનગીઓમાં ઢોકલા, ખમણ હાંડવો થેપલા અને ખાખરા આવે છે કડા નરમ અને સ્પોન્જીવ હોય હોય છે અને નાસ્તામાં ખૂબ જ પસંદ કરવાનું આવે છે ખમણ પણ ઢોકલા જેવું જ વાન વાનગી છે પણ તેનો સ્વાદ થોડી અલગ હોય છે થેપલા અને ખાખરા લાંબા સમય સુધી સાચવી શકાય એ સાચવી શકાય એવી વાનગીઓ છે તેથી મુસાફિરમાં ખાસ ઉપયોગ છે ખાસ કરીને મેથી થેપલા ખૂબ જ લોકપ્રિય છે ગુજરાતી શાકમાં બટાકા, રીંગણ, ભીંડા અને તુવેરના શાક વધુ વધુ ખવાય છે. તેમાં મીઠાસ અને મસાલાનું સુંદર સંતુલિત હોય છે. જે ગુજરાતી ખોરાકની ખાસિયત છે મીઠામાં શ્રીખંડ, બાસુંદી, લાડુ અને જલેબી ખૂબ પ્રસિદ્ધ પ્રસિદ્ધ છે ગુજરાતી લોકો મીઠું ખાવા ખુબ પસંદ કરે છે એટલા ઘણી વાનગીઓમાં થોડું મીઠું સ્વાદ જેવા મળે છે ગુજરાતી ખાવાનું માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ આરોગ્ય માટે પણ લાભદાયક છે. તેમાં તેલ ઓછું અને શાકભાજી વધુ ઉપયોગમાં લાવે છે જે શરીર ને તંદુરસ્ત રાખે છે. આ રીતે ગુજરાતી વાનગીઓમાં ભારતના ભારતના રસોઈમાં એક ખાસ સ્થાન ધરાવે છે. ગુજરાતી ખાવાનું વિશે વહ વ અ વહિત માહિતી અલ પ્રકારની વાનગીઓમાં જેવા જોવા મળે છે. જેમ કે કાઠિયાવાડમાં થોડી તીખી અને મસાલેદાર વાનગીઓ બનાવવામાં આવે છે જ્યારે દક્ષિણ ભારતમાં થોડું મીઠું વધુ જેવા જોવા મળે છે. આ વૈવિધ ગુજરાતી ખોરાકને ખાસ બનાવે છે. ફરસાણ ગુજરાતી ખાવા ખાવાનું મહત્વપૂર્ણ ભાગ છે ફાફડા, ગાઠિયા પાથરા, સમોસા જેવા વાનગીઓ વાનગીઓ નાસ્તામાં ખૂબ જ પસંદ કરવાનું આવે છે. ખાસ કરીને સવારે ચા સાથે ફાફડા, જલેબી, ખાંડવો આનંદ આનંદ અલગ અલગ જ હોય છે. અ ઊં ઊં ઊંધિયું ગુજરાતી એક પ્રસિદ્ધ પરંપરાગત વા વાનગી છે જે ખાસ કરીને અ શિયાળામાં બનાવવામાં આવે છે તેમાં વિવિધ શાકભાજી અને મસાલાનો ઉપયોગ થાય છે. અને તેનો સ્વાદ ખુબ જ અ અનોખો હોય છે. ગુજરાતી લોકો તહેવારમાં ખાસ નાવ વાનગીરો બનાવે છે. ઉત્તરાયણ પર તિલના લાડુ અને ચે કલી દિવાળી પર ચ ચકલી ચ ચ ચોફણી અને મઠયા બનાવવામાં આવે છે. આ વાનગીઓ અ અ તહેવારોમાં વધુ આનંદમય બનાવે છે. ગુજરાતી ખાવાનું ઘરેલું સ્વાદ અને પ્રેમ નો અહે અહેસાસ થાય છે મોટા ભાગની વાનગીઓ ઘર ઘર પર જ સરસ રીતે બનાવી શકે છે જેના કારણે તે દરેક પરિવારનો લો ભાગ બની જાય છે. આજકાલ ગુજરાતી ખાવાનું માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારત અને વિદેશોમાં પણ લો પ્રિય બને બન્યું. છે. ઘણા રેસ્ટોરન્ટમાં ગુજ જાતિ થાળી ખાસ રી તે પક કાવામાં આવે છે. આ રીતે ગુજરાતી ખાવાનો તેનો વિવિધતા સ્વાદ અને પરંપરાગત કારણને દગ દિલમાં ખાસ અસ્થાન ધરાવે છે હવે તમે કઈ હજુ જાણકારી મને મોકલી શકો છો?
હા તમારી આ વાત સાચી છે કે ગુજરાતી ખાવાની વાનગીઓની તો વાત જ અલગ છે અને તમે જે પ્રમાણે મને બતાવ્યું કે શિયાળામાં લોકો શું ખાય છે ઉનાળામાં લોકો શું ખાય છે ચોમાસામાં લોકો શું ખાય છે. અને અ કાઠિયાવાડી સાઈડ લોકો શું ખાય છે તો એ બધી માહિતી તમે મને બતાવી જેનાથી મને ખૂબ જ જાણ પડી અને સમજ પડી છે ગુજરાતી ખાવાની વાનગીઓ એ સમગ્ર વિશ્વભરમાં ફેલાયેલી છે જેનો આપણને ગર્વ થવો જોઈએ ગુજરાતી ખાવાનું તેની સાદગી સ્વાદ અને પોષણ માટે જાણી ગુજરાતના લોકો મુખ્યત્વે શાકાહારી હોય છે કારણ કે અહીં દ્વારકા નગરી બેસેલી છે તેથી અહી વિવિધ પ્રકારની શાકભાજી દાળ અને લોટથી બનતી વાનગીઓ વધારે જોવા મળે છે રોજિંદા ભોજનમાં તો લોકો અ રોજબરોજના ખોરાક જ ખાય છે પણ જ્યારે કોઈક સફર કરવો હોય ત્યારે ઢોકળા, ખાંડવી, થેપલા, હાંડવો અને ફાફડા જલેબી ખૂબ લોકપ્રિય બને છે ઢોકળા એ નરમ અને સ્વાદિષ્ટ હોય છે જ્યારે ખાંડડી ખાંડવી પાતળી અને મસાલેદાર બને છે થેપલા મુસાફરી માટે ખૂબ અનુકૂળ છે અને લાંબા સમય સુધી તાજા રહે છે હાંડવો પૌષ્ટિક અને હેલ્ધી નાસ્તો છે એટલા માટે અહીંના ખોરાકમાં પ્રોટીન અને વિટામિન પણ જોવા મળે છે. તેવી જ રીતે ગુજરાતના ખોરાક ખાવાથી લોકોમાં તંદુરસ્તીનો પણ સમાવેશ થાય છે જે આપડા માટે ગર્વની વાત છે દાળ અને શાકમાં થોડું ગોળ અથવા ખાંડ ઉમેરવાથી તેને સ્વાદ અનોખો બને છે એટલા માટે ગુજરાતી ભોજનનું એક ખાસ લક્ષણ છે કે તેમાં મીઠાસનો ઉપયોગ કરવામાં આવે છે એ વાત તમારી મને ગમી છે ગુજરાતી ભોજનનું એક ખાસ લક્ષણ એ પણ છે કે મીઠાસનો ઉપયોગ થાય છે અને એ તેમાંથી આપણે ખૂબ જ પૌષ્ટિકતા પણ મળે છે ગુજરાતી ખાવાની અને વાનગીઓ એ અ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે અને એ વાતથી મને સારું લાગે છે તો તમે જે માહિતી મને કીધી છે એનાથી મને ખૂબ જ વધારે સમજણ પડી છે અને મેં એવો વિચારું છું કે મેં તમને જે માહિતી આપી છે તો એનાથી તમને પણ ખુબ જ વધારે અસર સમજણ પડી હશે તો તેમના માટે હું તમને આભાર કહેવા માંગુ છું તમે શું અજુ કઈ કહેવું છે?
હા આ આ બધું જે લો પ્રિય જે ગુજરાતમાં ડિસીસ છે એ બધા જ દેશ માં ફેલી ગયું છે એટલા માટે તમે જે માહિતી મને આપી છે મને પણ બઉ સારું લાગ્યું અને મને બઉ સારું લાગ્યું.